હા બોલો બોલો. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હા! હું પણ મજામાં.
હા! આજકાલ મોસમ કેવું બદલાઈ રહ્યું છે ને. કેટલો બધો વરસાદ પડે છે.
હા! ઘણી સાચી વાત છે. બધી જગ્યાએ અત્યારે તો પાણી પાણી થઈ ગયું છે.
હ હા! આ બધી ઋતુઓ જે છે. એ છે પેલા ઉનાળો હતો ત્યારે, કેટલી ગરમી હતી. પછી વરસાદ ચાલુ થયો. તો ઋતુઓના બદલાવાથી જે છે હવામાન ખેતી, ખોરાક કપડાં અને આપડા રોજિંદા જીવ વનમાં ઘણા બધા ફેરફારો આવે છે. જેમ કે અ જયારે ઉનાળો હતો ત્યારે તાપ હતો બરાબર. તો એ વખતે આપડો ખોરાક અલગ હતો આપણેે એવું ઈચ્છતા આપણેે એવું, જનરલી કરતા હતા, કે કેરી ખાઈએ, કે તરબૂજ ખાઈએ, કે જે આપન ને ઠંડક, આપે. એ સમયે આપડા કપડાં પણ અલગ પહેરતા હતા. કે આપણે આપણે સ્કીન ઢાંકતા જેથી જે છે આપન ને જે સ્કી સૂર્યના કિરણોની અસર જે આપડા ચામડી પર પડે છે એ ના પડે. આવી રીતના જે છે ઋતુને બદવાથી આપણે રોજિદા જીવનમાં આપણી રી રીતો માં અને આપણા દિનચર્યામાં ફેરફાર આવે છે.
હા એ તો સાચી વાત છે અને અત આપણી ઋતુ તો મેન ત્રણ છે અને ઋતુ એટલે શું આપણે જોવા જઈએ ને તો વર્ષના અલગ અલગ આપ સમય દરમિયાન હવામાનના જે નિયમિત ફેરફારોને લ ફેરફારોને છે ને આપણેે ઋતુ કહીએ છીએ અને દરેક ઋતુની છે ને પોત પોતાની એક આગવી ખાસિયતો હોય છે.
હા એ તો તમે સાચી વાત કહી. અ દરેક ઋતુની જેમ તમે કહી એમ પોતાની આગવી ખાસિયતો હોય છે. મેં જેમ કહ્યું એમ વ વરસાદ જે વર્ષાઋતુની અંદર વરસાદ આવે ઉનાળામાં તાપ લાગે અને એ જ પ્રમાણે જે અલગ અલગ અ જે આપણા જીવનના આસ્પેક્ટ હોય આપણા ભાગો હોય એમાં બદલાવ આવે. સામાન્ય રીતે ઉનાળો, ચોમાસું અને શિયાળો એમ ત્રણ મુખ્ય ઋતુઓની વાત કરવામાં આવે છે. ભારતીય પરંપરા પ્રમાણે વસંત, ગ્રીશ, વર્ષા, શરદ હેમંત અને શિશિર એમ છ ઋતુઓ પન માનવામાં માનવામાં આવે છે. હવે અ જે શિયાનો શિયાળો, ઉનાળો, ચોમાસું જેમ કહ્યું એમ એની એ ઋતુઓ છે એની પણ પેટા ઋતુઓ હોય છે. કે જે બે ઋ ઋતું ઓ જે છે એ એ બે ઋતુ વચ્ચેનું જે ડિસ્ટન્સમાં એ જે અ એક ઋતુમાંથી બીજી ઋતુ જયારે બદલાય ત્યારે પણ ઘણાં ફેરફારો આવે છે. એની અંદર આ વ વસંત, ગ્રીષ્મ અને એ બધાનો જે છે સમાવેશ થતો હોય છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને પેલા આપણેે ઉનાળા ની વાત કરીએ તો ઉનાળા માં તાપમાન ખૂબ વધારે હોય છે. લોકો હળવા અને પાતળા કપડાં પહેરે છે અને ઠંડા પીણા છાસ, લીંબુ શરબત એ બધા ફ એ અને એ બધાનું સેવન કરે છે જેથી જેથી આપણા શરીર આપણા શરીરમાં અ ગરમી ગરમીનું પ્રભાવ બો વધારે વધી ના જાય એટલે આપણે ઠંડ ઠંડા. ઠંડા પાણી નું સેવન કરવું એ
હા એ તો તમે સાચી વાત કીધી કે ઉનાળો જે હોય એની અંદર આપણા શરીરને કોઈ જે ગરમીનો જે તાપ છે એ તાપ ની વાડ ન થાય. એટલા માટે ઠંડુ જે છે એ પેલા તો શરીર ઢાંકવું જોઈએ. પછી શરીરની અંદર ગરમીને લીધે કોઈ આપણ ને બીમારી કે કોઈ અ જેમ કે નસખોરી ફૂટવું એમ ઘણા લોકોને એવુ બધું થતું હોય છે એવું ન થાય એના માટે આપડે ઠંડુ રાખવા માટે આપણે જે છે એ ફળોનું સેવન કરવું જોઈએ. એમાં પણ કેરી એ જે છે એને ફળો નો રાજા કહેવામાં આવે છે. ઉપરાંત તરબૂચ, ખરબૂચ અને કાકડી જેવા ફળો પણ આ વખતે ખૂબ ખવાય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને ઉનાળામાં તો પાણીનું મહત્વ પણ વધી જાય છે. જેમકે આપણે વાત કરીએ એમ કે શરીરમાં પાણીની કમી ન થાય એ એ માટે આપણે પા પૂરતું પાણી પીવું જોઈએ અને બપોરના તડકામાં આપણે ઓછું બહાર નીકળવું જોઈએ અને ઉનાળામાં તો વધારે પડતું લુ લાગવાની સંભાવના વધારે હોય છે. એટલે એનું પણ ઘણું ધ્યાન રાખવું જોઈએ.
હા એતો તમે સાચી વાત અને અ તમે જેમ કહ્યું એમ ઉનાળામાં લૂ લાગવાની જે સંભાવના હોય છે. એ ઘણી બધી વધીતી હોય છે તો એ સમયે આપણે ઠંડક રહે એવું કરવું જોઈએ. હવે તમે ઉનાળા ની વાત કરી બરાબર તો હવે આપણે ચોમાસાની વાત કરીએ. કે ચોમાસું જે છે એ ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે કેવાય ને કે વનસ્પતિ જે હોય એને અંકુરિત થવા માટે સૌથી પહેલી જરૂરિયાત એની પાણી હોય છે અને ભેજ હોય છે તો એ બધી જે અનુકૂળ પરિસ્થિતિઓ હોય છે ને ચોમાસામાં મળી રહે છે. તો ચોમાસાની અંદર જે પાક છે એ સારો થાય છે વનસ્પતિઓ બહુ જલ્દી ખીલી ઉઠે છે તો ખેડૂતો માટે ખુબ જ મહત્વપૂર્ણ ઋતુ છે. સારો વરસાદ પડે તો સારી ખેતી થાય તો સ્વભાવિક વસ્તુ છે અને
હા હ હ બોલો
હા એ તો જે કહ્યું એમ કે ચોમા હા હવે જેમ ચોમાસાની મેં કહ્યું એમ કે જો વરસાદ સારો પડે તો પાક સારો થાય એનું ઉત્પાદન સારું વધે તો એના લીધે છે જે આપણને લીલાછમ ખેતરો દેખાય અને ઉપરથી જે વરસાદના સમયે જે તળાવો જે છે. નદીઓ છે એ બધું ખૂબ ભરાઈ જાય તો એ જે દ્રશ્ય ખુબ પછી આપણને મનમોહક લાગે
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી કે વરસાદ પ પડે ત્યારે વાતાવરણ પણ ખુબ વધારે સુંદર બની જાય છે. પરંતુ વધુ વરસાદથી કેટલીક મુશ્કેલીઓ પણ થાય છે. જેમકે પુર અ જેમકે પુર આવવું રસ્તાઓ પાણીથી ભરાઈ જાય છે. ટ્રાફિક એના લીધે ટ્રાફિક અને કેટલીક જગ્યાએ છે ને રોગચાળો જેવી સમસ્યા પણ થઈ શ કે છે એટલે આપણે ચોમાસાની માં છે ને આપણે એ ધ્યાન રાખવું જોઈએ કા કારણ કે પાણી પાણી જો ખરાબ થશે ને તો કોલેરા જેવા આપણને રોગો થઈ શકે છે.
હા એ તો તમે સાની સાચી વાત કીધી કે વોટરબોન ડિસીઝસ જે તમે કયા કે પાણીથી જે પાણી ના ખરાબી ના કારણે ઉત્પાદત થતા જે અ રોગો છે આપણને થઈ શકે છે જેમ કે કોલેરા મલેરિયા વગેરે અને ખાલી એ નહીં
આપણને જે છે એ આ જે દૂષિત પાણીના લીધે કે પછી પાણી ભરાવાના લીધે બીજી પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જાનહાનિ થાય છે મા માલહાનિ થાય છે. લોકોનો જે સંગ્રહ કરેલો પાક જે છે ખરાબ થઈ જાય છે એમના ઘરોમાં જો જાય છે પછી અમુક એ કેવું થાય છે પાણી ભરાયેલું ખાડો હોય અને ત્યાં પાણી ભરાયેલું હોય તો જે વા, એ જે વાહન ચાલકો હોય એને દેખાય નય એમાં પ પડી જવાથી કાર કે, ગાડી કે એનું નુકસાન થાય છે, અને માણસ ને પણ જે ઘણી બધ ધી ઈજાઓ થતી હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી, અ જેમ પાણી, આખા ગામમાં ભરે જાય છે, તો કોઈનું બધાના જ કામ વ્યવસાય અટકી જાય છે. કારણ કે આખા ગામમાં પાણી ભરાવાથી, કોઈ ના અ સ્કૂલ જઈ શકે, ના કોલેજ જઈ શક કેના કોઈ વ્યવસાય પર જઈ શકે, એટલે એ પણ એક નુકસાન જ થયું કેહેવાય ને.
હા, તો તમે સાચી વાત કહી, હવે આપડે ચોમાસાઓ નાની વાત કર દીધી છે. તો આપડે શિયાળાની વાત કરીએ, તો શિયાળામાં હવામાન એક તો ઠંડુ રહે છે. લોકો, એના લીધે લોકો ગરમ કપડાં પહેરે, અને અ જે છે ગરમ ખોરાક, અને ગરમ પીણા જે છે, એ લેવાનું વધારે પસંદ કરતા હોય છે શિયાળામાં.
હા, અ ઘણા લોકોને છે ને, શિયાળાની ઋતુ સૌથી વધુ ગમે, કારણ કે આ ઋતુ માં છે ને, ફરવાની, પિકનિક કરવાની, અને બહારની પ્ર પ્રવૃત્તિઓ કરવાની મજા આવે. અને શિયાળામાં તો લીલા શાકભાજી પણ વધ ધુ મળે છે, તો જે જેનાથી આપ જેથી આપણે મેથી, પાલક લીલા વટાણા, જેવા અન્ય શાકભાજી પણ આપણે ખઈ શકીએ છીએ, અને એ શાકભાજી થી છે ને, આપડા શ આપડુ શરીર સ્વસ્થ રહે છે.
હા એ તો તમે સાચી વાત કહી. કે લીલા શાકભાજી ખાવાથી આપણું શરીર ખૂબ સ્વચ્છ, અ ખૂબ સ્વસ્થ રહે છે. અને આ જે શાકભાજી છે, એ આયરન રીત શાકભાજી હોય છે. કે પાલક જે છે, એમાં આયરન ખુબ વધારે હોય છે, આય આયરન પોષક તત્વ. તો એ જે છે આપણા શરીર માટે ખૂબ મહત્વપૂર્ણ હોય છે, કા રણ કે, એને લીધે જે છે, આપનું હિંમ વધે, તો આ શિયાળની ઋ જયારે એની ઋતુ છે. ત્યારે જે છે, આપણે આ બધા લીલા શાકભાજી ખાઈએ, તો આપણને શરીર ને પૂરતા પોષક તત્વો પૂરતી ઊર્જા, અ મળી રહે છે, અને એના લીધે છે જે, રોગો ઓછા થાય છે.
હા એ તો અ ઘણી સાચી વાત કીધી, કે શિયાળ શિયાળો મ આ ઋતુ આવે ને તો આપડે આપડા સ્વાસ્થ્ય પણ પર વધારે ધ્યાન દેવું જોઈએ, કારણ કે અ ઠન ઠંડુ હવામાન હોય છે, એના કારણે શરદીને એવા અ એમેન એમોનિયા જેવા અલ અ ઘણા રોગો થઈ શકે છે, જેથી આપડે લીલા શાકભાજી અને એવું પોષક તત્વ વાળું, વધારે ખાવું જોઈએ.
હા, એ તો તમે સા સાચી વાત કી, છેલ્લે જો આપડે વાત કરીએ ઋતુઓની તો ભારંત, ભારતીય પરંપરા જે છે, આપણું ભારત દેશ એની અંદર પણ ઋતુઓ અ જે છે એનું અલગ, અને અ જે લ અલગ અલગ ઋતુની અંદર, અલગ અલગ પ્રકારના તહેવારો આવે છે, એ તહેવારો એવી રી તે ગોઠવાયેલા છે, ઘરની અંદર જે ખાવાનું ખવાય છે, કે જે ખોરાક લેવાય છે. એ જે ઋતુ અ ને અનુકૂળ લેવાય છે, ફોર એક્ઝામ્પલ શિયાળાની અંદર જયારે ઉ ઉતરાયણ આવે. ત્યારે આપણે ગોળ ને એ બધું ખાઈએ, તો એનાથી આપણા શરીર ને ગરમી મળે છે. તો આ જે છે એક વૈજ્ઞાનિક અને સંસ્કૃતિ બંનેનું અહીં જે સુમેળ જોવા મળ. તો હોય છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે, અને ઋતુ ઋતુઓને કારણે અ વિ વિદ્યાર્થી જીવન પર પણ ઘણી અસર પડે છે, જેમ કે ઉનાળામાં વેકેશન મળે ચોમાસામાં શાળાએ જવાની મુશ્કેલી પડી શકે. અને શિયાળામાં સવારે વહેલા ઉઠવું થોડું અઘરું લાગે એટલે આ જે ઋતુઓ છે ને એ દરેક વ્યક્તિના જીવનમાં ઘણી વધારે અસર કરતા હોય છે એવું નહીં કે વ્યક્તિ જ. પ્રાણીઓના જીવનમાં પણ ઘણી વધારે અસર કરે છે અને જયારે ઘણા પ્રાણીઓ પોતાના રહેઠા અને ખોરાકની રીતમાં ફેરફાર કરે છે એટલે બધા આ ઋતુને લીધે છે ને દરેક જીવ પર ઘણી અસર કરે છે.
હા એ તો તમે સાચી વાત કીધી. સારું સારું ચાલો તમારી જોડે આ ઋતુઓ પર ચર્ચા કરીને
હા, હા મને પણ ઘણો આનંદ થયો.
હા ફરી મળીશું નવા વિષય સાથે.
સારું.
આવજો.
હા હા.